હલ્લો.
હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
અમે પણ બી મજા મે શું કરતા હતા?
બસ જો હમણાં જ વોક કરીને આવી નીચે થી બેટી છું હા હા.
જો આજ આજનો ટોપિક છે આપણે બાર ફરવા જઈએ તો કેટલું બધું આપને નોલેજ મળે છે.
હા બરાબર સાચી વાત છે.
અલગ અલગ દેશોમાં જઈએ તો અલગ અલગ દેશની આપણે ગમે તે રીત અલગ અલગ હોવે સાચી વાત કે નહીં
હા, સાચી વાત છે, સાચી વાત છે.
ના બધા આપણે બધી ફેમિલી જઈએ, તો બહુ મજા આવે બહાર ફરવાની આપણે.
હા, અને ક્યાંક અલગ જાણવા મળે, ક્યાંક જોવા મળે. બધી જગ્યાપર ફરવા મળે, અને દુનિયાનું નોલેજ આવે. ફરીએ તો, આપણને ખુશ થઈ જઈએ, આપણેે બરાબર ને.
હાચી વાત હૈ. કેમ કે, આપડે ચોમાસું હોય. ચોમાસામાં વરસાદ પડતો હોય ને, આમાં બધા ફેમિલી બધા સફારી ગાડી મે બહાર જઈએ, તો કેટલી બધી મજા આવે આપે.
હા, હા, હા, હા, સાચી વાત છે, સાચી વાત છે. સાચી વાત છે, ફરવા જઈએ ફેમિલી સાથે હોઈએ એની મજા મજા લઈએ એ બાજુ. લોનાવાલા જઈએ, ખંડાલા, ક્યાંય પણ પ્લેસ પર જઈએ.
જો તમે રાજસ્થાનમાં આવ્યા હો ને, તો તમારા રાજસ્થાન બહુ ગમશે ને બહુ તો મને સારું ઓક્સિજન મળશે, હવા, પાણી એટલું સરસ છે ને.
હા, હા, હા, વાહ સરસ.
ઓક્સિજન વધારે છે, કેમ? વૃક્ષારોપણ અહીંયા રાજસ્થાનમાં વધારે છે ને.
હા.
એના માટે આપણે ઓઑક્સિજન વધારે મળે છે, અને તમારી મજા પણ બહુ આવે છે. જંગલ મે તમે ઊચા-ઊચા ભાકર છે, જંગલ જંગલ છપરી મે જઈએ ને. તો સીતા બધા તમારા શર સીતા ટાઈગર બધા જોવાને મળે છે એના.
હા, હા.
સામની ટાઈમમાં જઈએ ને, છ વાગે તો બધા બહાર આવે છે.
અચ્છા, હા, હા, હા, બસ સરસ આજ ને.
પાછું જવાનું સાચી વાત હ. મન ના કરે કે, તો મેં રાજસ્થાન એટલું સરસ
હા, રાજસ્થાન આમય બહુ સરસ છે‌. હાની રાજસ્થાન આમે બહુ સરસ છે એમ.
બ ઉદયપુર ગયા હો, સહેલીઓ ઉદયપુર કોઈ વિત જો ઉદયપુમાં સહેલીઓને પવાડી જોઈ છે?
હા, હ, ઉદયપુર જઈને આવી છું. ઉદયપુર નો પેલેસ જોયો, ચિત્તોડગઢ જોયું. ઓલો હા, મેં ચિત્તોડગઢ નો કિલ્લો જોયો.
સિત્તોડગઢ ના કિલ્લા ના આપણે જઈએ ને, તો કેટલા બધા આપણે દર્શન કરવાના અલગ અલગ-અલગ જાતના મળે, આપણે જોવાને ને કંઈ રીતે કઈ રીતથી રહેતા હતા, કંઈ રીતથી ઝઘડો કર્યું હતું, કઈ રીતે યાદ દીધો છે. કંઈ રીતે એ લોકોને મરણ કર્યું છે, બધાના ફોટું, તારીખ. બધા અલગ-અલગ કાસને બધું છે.
હું ત્યાં જઈને આવી છું. રાજસ્થાન નથી કઈ પણ ઉદયપુર મારું થઈ ગયું છે. બહ સરસ સિટી છે રાજસ્થાન. ફક્ત એઈ રહી ગયું છે ઉદયપુર. અરે તો જઈ આવી છું! બહુ સરસ સિટી છે અને ફરવા શોપિંગ કરવા જેવું.
ના આપડે જેમ આપડે ઉદેપુર જઈએ તો, ઉદેપુરમાં અલગ- અલગ આપણે જોવાને મળે. જેમ આપણે ચિત્તોડ જઈએ, સિત્તુરં તમે જો કેટલો ગાંઠામાંવ મંદિર છે કિલ્લો કેવો ઘાટોનો ચડાવ છે, ગાડીમાં બેઠા આપડે બીક પણ ભી લાગે.
હા, હા, હા.
ને આપડે ગમે બધે. પૂરું આપણે એવું લગાય ઝેર તક બધું લખેલો છે ને બધુંની મૂર્તિઓ કરેલી છે.
મૂર્તિઓ ત્યાં મસ્ત કતપુતળીઓ સરસ બનાવી. છે બધી ગાડુંને એવું બધું. ત્યાં કિલ્લા જે છે ને ગાર્ડન છે ને ત્યાં ગાર્ડનમાં બોશ. સરસ બધું બનાવેલું છે ડેકોરેશન કરેલું છે અમે બહુ વર્ષો
ના આપણે જિંદગી મે ભલે આપડે જિંદગી પર તો કામ તો કરવું છે. લેકિન બહાર ફરવા માટે બી આપ
જવું જરૂરી છે એમ.
કેમ કે આપણે જેવા છોકરાનું બી આપણે થાય ને છોકરા બી બચારા આપ જોડે ચલા ને આપણાથી બધા છોકરી છે આપણે કે મહિનો બે મહિનો થાય ને તો મમ્મી ચલો ને કોઈ બહાર જડ આપણે ફરી આય બહાર ફરી આય.
હા સાચી વાત છે સાચી વાત છે સાચ સાી વાત છે અને છોકરાઓ પણ ફ્રેશ થઈ જાય ઘરમાં ને ઘરમાં જ રે તોય આપણું લાઈફ જ બિઝી હા.
પેલો પેલા મોબાઈલમાં જ જો ગેમ રમતા હોય ને. તો વધારે દોઢ હોશિયાર બની જાય તો વધારે દોઢ હોશિયાર બની જાય.
સાચી વાત છે એટલે
એકલી જાઉ ફરવા ફરવા આપડે આમ ફરવા ફરવા જઈએ. તો બી આપણા બાર વધારે પૈસા જોવે. કેમ કે ખાલી ફરવાના જ નહી અને ખરીદી ભી કરવાની. ગમે જે ચીજ હો આપણે ગમે પણ આપણી બાઈરો જાતે જ એવી છે.
હા. હા.
કે કેમ તો બધા પેલા લુગડા આપડે પેલા કપડા ગમે છે. કે અહીંયા કેવા કપડાં મળે છે કેવા ચમપલ મળે છે કેવી બંગણી મળે છે.
હા બરાબર છે શોપિંગ શોપિંગ કરવાની પણ મજા આવે બાર. ફરીએ એટલે શોપિંગ કરવાની પણ મજા આવે. બહાર ફરવાની પણ મજા આવે. છોકરાઓ સાથે હસબન્ડ સાથે